હા મેડમ
હા વા, છુટી ગયા કોલેજ માંથી
હા બસ હમણાં જ રેલવે સ્ટેશન આવ્યા જસ્ટ છો વરસાદ ફુલ ચાલુ છે, ટ્રેનો બધી કેન્સલ ટ લેટ છે એકદમ બે-બે, ત્રણ-ત્રણ કલાક
વરસાદ પડે.
વરસાદ ચાલુ છે ને ટ્રેનો બે બે કલાક ત્રણ ત્રણ કલાક લેટ છે, બધી
હા હા અમારે તો અહીયાં ગરમી છે.
અયા ફૂલ વરસાદ ચાલુ છે, હમણા
એવું
હા એક તો ટ્રેનો કેન્સલ થઈ ને તો પ્લેટફોર્મમાં જગ્યા એ નથી ઉભો રહ્યા ની એ એટલી પબ્લિક બધી ઉભી વરસાદ ચાલુ એટલે
હા હા અમારે તો એકદમ ગરમી છે, બિલકુલ વરસાદ નહી મળે બધું સુખું અહિયાં ઉપર તો હાજ ને એ ખે તરમાં કશે તમને પાણી ના જોવા મળે કેટલું ઉલટું છે, થોડો વરસાદ નહી થતો.
હા હા એ બાજુ ગરમી છેને, વધારે એટલે
હા બહુ ગરમી થાય ને પાછી લાઈટ પણ નથી ને ઉપર
હા હા
હા તો કે કોણ ન લેક્ચર હતો આજે
આજે નહી મેઘ્ના મેડમ નહી આવ્યા ત અશોક સર આવ્યા હતા. પિંકી મેડમ આવ્યા હતા, કોમલ મેડમ આવ્યા હતા.
અચ્છા પિંકી આવી હતી
હા
હમ હમ હમ બરાબર છે. અશોક સર કયો લેક્ચર લઈ
અશોક સર પેપર ચૌદ
પેપર ચૌઉ
હા
હ કયું પેપર
નામ તો હજુ અમને મળ્યા નથી સાહેબે કીધા ન્યઠી હજી સિલેબસ હજી આપ્યો નથી હવે આપશે એમ કીધું ગ્રુપમાં મોકલાવશો.
હમ હમ
ખાલી આ તો ટાઈમ ટેબલ માં લખ્યું તું ને પેપર ચૌદ અશોક સર
હા હા એટલે પેપર ચૌદ છે હા તમને નથી ખબર કયા કયા સબ્જેક્ટ
હા આ તો ખાલી ટાઈમટેબલ માંથી અંદાજો લગાવ્યો કે પેપર ચૌદ અશોક સર લે છે એમ
હા હા હા બરાબર છે અને પિંકી મેડમે
પિન્કી મેડમ પેપર પંદર લેતા હશે.
પેપર પંદર એટલે તો એ સરનું પેપર હશે હા હા એટલે પિંકીને છે ને બધા હરેશ્ સર ના પેપર આપ્યા છે.
હા હા
અને કોમલ છે કે ના સ્કૂલ ચાલુ જ છે અમારે તો વરસાદ જ નથી થતો તો પછી ચાલુ જ હોય ને.
અહિયાંયા તો ફુલ વરસાદ ચાલુ છે.
એજ નહી વરસાદ નથી થતો તો પછી ચાલુ જ જો એને એક પણ રજા નથી આપી અહીં ઉપર ચાલુ જ છે.
તો હમણાં સ્કૂલ માં જ હશો તમે તો
સ્કૂલ માં જ છું હા અને બરાબર સ્કૂલમાં છું હ ગરમી લાગે છે એટલે હવે છોકરાઓ અમારા છૂટી ગયા છે બાર વાગે પણ અમારે બેસવાનું દોઢ વાગ્યા સુધી
હા બરોબર બરોબર પેલો ઓનલાઈન કઈ કામકાજ હોય બધું. એલસીવું કાઢવાનું હોય બનાવ બધું કરવાનું હોય જીઆર નંબર ન એ
એ એ બધું કરવાનું અને હવે ટીચરો એમ પણ મતલબ મા આઠ કલાક જે એ પ્રમાણે આ બેસવુ જ પડે એમ આ બેસવાની વિદ્યાર્થી ને વ્યવસ્થા નથી ને એટલા માટે પછી એ લોકોને બાર વાગે મોકલી દેવામાં આવે છે એમ
હા હા બરાબર
એવું છે એટલે સવારની પાળીમાં છ સાત આઠ ના વિદ્યાર્થીઓ હોય અને પછી બાર વાગ્યા પછી પછી તે આઠ એક થી પાંચ વાળા વિદ્યાર્થીઓ હોય એટલે ઓરડાઓ ને વધારે એટલા માટે આવી બધી વ્યવસ્થા કરવી પડે
ઓકે ઓકે ક્લાસ ઓછા હશે હમણાં
હા ક્લાસ ઓછા એટલે ક્લાસ તો એક બે ત્રણ ચાર પાંચ છ છે. છ ક્લાસ છે અને અમારે દ છ થી આઠમાં દસ ક્લાસ જોઈએ દસ ક્લાસ
હા દસ ક્લાસ તો જોવે ઓફિસ જોવે બીજા એકાથ બે ક્લાસ જોવે
બેબ બેબે મજ કરી દે બે સાથે બેસાડી એવું કર એવું કર્યા અને એક થી પાંચમાં એ હ એવું નઈ આ છઠ્ઠા વાળા ના અ બ ક ડ ચાર ક્લાસો છે તો એ બે બેે બે બેે કરી દેવામાં આવે તેવી જ રીતે આઠ આઠમા વાળા પણ અબ ક ડ તો તે લોકોને બે બે કરી દઈ અને છથ્થા વાડાા ને પણ અ સાતમાવાડાા પણ એવી રીતે જ કરે બે ક્લાસ કરી દઈ ભેગા એવી રીતે બેસા સ્કૂલ ની મંજૂરી નહી નહી સ્કૂલની મંજૂરી આવી ગઈ અને સ્કૂલ બંધતી છે પણ હજુ તો પાયર પાયા જેટલું જ કામ થયું છે હવે જો પાયાનુંું પુરાણ કરતા છે બઉ ધીરું કામ ચાલે છે હા આ મહિનો થઈ ગયો અમે આવ્યા હતા અને આ મહિનામાં આ લોકો એ ખાલી આટલું અડધું પૂરણ કર્યું છે હજુ પાયા નું પણ કામ બાકી જ છે કરતા જ નથીન કોઈ કોઈ હોય જ નહી હા કામ જ નહી થાય બઉુ ધીરા
વરસાદ આવી જાય તો બધું પાછું વચ્ચે રહી જાય
ના પણ અહં ઉપર કોઈ વરસાદ આવે ના આવે કોઈ પ્રોબ્લેમ જ ન એમને તમારે વરસાદડે એટલે બીજે દિવસે તો સુખ આખું એકદમ કઈ કશું પાણી હોય જ નહી ક એતો ડુંગર ને હા ડુંગર ને રે અતાર બધી પથ્થર મારી રે
એટલે કીચડ એવું તો કઈ થાય
કીચડ થાય જ ને હા બધું ચોખ્ખું બધું પાણી ગયા તમને કશે પાણી જોવા જ ના મળે
હા હા બરાબર
ણ વાર આપણા દેશ માં થોડું ભેગું થાય તો એ પણ એક દિવ બે દિવસમાં તો પૂરું જ થઈ જાય રાત્રે વરસાદ થોડોક આવ્યો હતો પણ કશું કોઈ પાણી જોવા મળતું નથી
હા હા
એ ગરમી લાગે છે બરાબર
બરાબર બરાબર તો તમારે હમને ક્લાસ છે ધોરણમાં તમે પણ આવ
મેળ છતાં ધોરણ માં છે
ઓકે ઓકે
એટલે છતાં ધોરણ ક્લાસ ટીચર એમ પછી સાત આઠ માં બોલાય છે તેમાં એ જવું પડશે આમ જે ટાઈમટેબલ ગોથવાશે પછી ભણ ભણાવવા તો બધા જ ક્લાસમાં જવું પડે આપને જે સબ્જેક્ટ આપે એ પ્રમાણે
હા હા બરાબર લેક્ચર જેમ ચેન્જ થાય તેવી રીતે.
હા ચેન્જ થાય. અમારે આ છ થી આઠ માટે નવ ટીચરો છે, નવ છે નવ જણા
ઓકે ઓકે એટલે બધાને એક જ બધાને એક જ વિશે આપ પણ એ બધા ક્લાસમાં જઈને એક એક વિષયનું પૂરું કરવાનું એવું હશે.
હા બધાને અલગ અલગ જે એટલે જે મારે કે સંસ્કૃત મે છુ પછી કોઈક સાયન્સ વાળા હોય તો તેને બી વિજ્ઞાનોને ધનમેટ્સ આપે એમ ગણિત આપે એ અલગ અલગ એમ એવું કઈ જરૂરી મ કે હું સંસ્કૃત વાળી એટલે મને સંસ્કૃત જ આપી ગુજરાતી પણ આપ ઇંગ્લિશ પણ આપે, કોઈ પણ સબ્જેક્ટ આપી શકે. એવું છે, એટલે નક્કી નથી. શું આપે એમ, જે આપે એ ભણાવું પડે આપડે ભાષા વાળા. કેવાય ને સંસ્કૃત એટલે ભાષા કેવાય, ભાષા વાડે ચાર સબ્જેક્ટ ભણવાના આવે. મતલબ મે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી ને અ સંસ્કૃત એમ ચાર સબ્જેક્ટ ભણાવવાના જે આપણે
હા હા. અમારે હમણાં ટ્રેન આવે છે એક ઉમરગામ સુધી ને સારું થ આવી ગય મને લાગ બે કલાક મોડું કરછ આવતા
હમ હમ અત્યારે કે ઉમરગામ જાય છે ટ્રેન
અત્યારે મેમુ છે ને, હા
હા કઈ નઈ ચાલુ રાખજો બેસી જજો ને વાંધો ન ફોન ચાલુ રાખજો મતલબમાં
હા હા કઈ નને કઈ નને
હા ને હા તમે એકલા જ છો કે, પેલા રીતિક એ લોકો નહી રીતિક તો ચીખલી થી આવે છે કે
તો ચીકલી દે એને તો બસ પકડવાની વલસાડ થી જ પાણી અમે તો પાંચ છ જ પાંચ છ જજણ મિત્રો છે એમાં જઈએ.
હમ હ સર તો કેતા હતા તમે આજે કોઈ કોલેજમાં જવાના છે કોઈ પેલું માટે
ઓ નહી આજે તો એવું કઈ ની કીધું મને, હવે તો અહીંયા વલસાડ કોલેજ આવ્યો હતો આજે.
લ હોયથી. અચ્છા અચ્છા.
કોમલ મેડમ નુ એજીનસમાં આપેલું અનુબેસ મા કરવાનું હતું ને કોલેગન માંથી એ કરી આપું
તો
કોમલ મેડમને પેલો એલજી એસ માં ઓપન કર્યો હતો ને બીટકોઈન કરન્સીમાં, પેલું વોલેટ ચાલુ, તે વોલેટ પોલગોન માંથી અનુબન્સમાં કન્વર્ટ કરવાનો. તો એ કરી નાખ્યો બીજા બે ત્રણ મિત્રો હતા એમનુ બી કર્યું.
કર્યું એલજીનસમાં સારું છે, કે પછી સારું છે.
ના સારું છે, હમણાં સારું ચાલ્યા કરે પરફેક્ટ હમણા રેટ બી સારી છે હમણાં કોઈ જો અંદર પેમેન્ટ રેટ કરે તો ફાયદો છે, એમ
એવું છે, પણ શેર માર્કેટ જેવું જ છે ને એટલે મને બહુ ડર બો લાગે.
ના ના એવું કઈ નઈ હોય શેર માર્કેટ જેવું પણ આમાં શું આપડા કોઈસ હોન્ડર
સેફ સેફ રહેશે સેફ રહેશે. અચ્છા એટલે કોઈ વાર પ પછી ડાઉન થાય તો પછી પ્રોબ્લેમ થઈ જાય એવું તો નહીં ને
ના ડાઉ એન થાય પણ જો આપડા કોઈન તો વધ તાજ હોય નેમ પછી કોઈ બી દિવસ બે મહિના પછી દોઢ મહિના પછી ભાવ એકદમ ઉ ઉપર આવે તો આપણા કોઈન જે વધ્યો હોય એનો ભાવ ભી અંદર ગણતરી થઈ જાય, તો આપણું ડબલ થઈ જાય ને એમ
અચ્છા અને એને એને ઉપાડી લેવા હોય તો ઉપાડી લેવાય એની ટાઈમે
હા હા, એની ટાઈમ ઉપાડી શકીએ આપણે
અચ્છા તમે રોક્યા છો, ને હમમ હમમ
અંદર બીજા બે ચાર અમારા ફ્રેન્ડ સર્કલ રોક છે ગામ સાઈડ ગયા હતો ત્યારે બહુ ઘણા બધા ના વોલટ ચાલુ કર્યા
હા હા એટલે પણ બહુ વધારે તો નહી રોક્યા ને તમે બીજે માનું તે
ના નથી વધારે રોક્યા મીડિયમ જ રોક્યા છે.
હમ્મ
નરેશ સરે કેટલા રોક્યા કીધું નથી.
મેં પણ પૂછ્યું નથી. હમ હમમ હમમ હમમ
જા હજાર પાંચસો ગાન્ડ કરે ને છોડી, મૂકવાના
હમ્મ હમ્મ આમ ડબલ થઇ જાય પછી લઈ લેવાના
હા ના એ તો ડબલ થાય એટલે લઈ લેવા વિદ્રો મારી દેવાના
હા વિદ્રોહ કરી જ લેવાનો એ પછી.
હા
હા હા
હવે વિડ્રોલ હમણાં તો અમે નથી કરવાના ફિક્સ કરી મૂકી શકે બાર મહિના જે થાય જે ભાવ વધે તો ને ઘટે તોય એકદમ લોંગ ટાઈમ માટે મૂકી દીધા છે અંદર.
હા હા હા
કિસ્મતની વાત છે હવે
હમ એ એવું જ છે, એટલે જ ને તો એટલે જ ડર લાગે ને
હ એમાં ડર લાગે પણ આમ શ
રિસ્ક રિસ્ક લેવું પડે હા ડબલ જોઈએ તો રિસ્ક લેવું પડે જે થાય તે હા બસ એ એવા હોય ને તો આ વાંધો નહી આવે એમ શું આપણે કોઈ બીજાને જોઈએ ને તો પછી જવાબદારી આપણને આવી પડે એમ
ના એ તો હવે જેને જેને જોઈન્ટ કર્યા ને મેં એમને એવું જ કીધું છે અગર તમે કાલ ઉઠીને મારી પછે માંગવા આવો તો એ નથી તો પછી જોઈન ના કરો.
હા બસ એ એવું જ હહ એમ જ કઈ દેવાનું એમ મારે જવાબદારી નહીં એમાં.
હહ તમારે કરવું નહીં કરવું તમારી ઈચ્છા મેં આટલા કર્યા છે. આમાં આવું આવું કે છે બધા પેમેન્ટનો ફાયદો થાય છે. રોજના હવે તો પહેલે તો શું ચાણ ચાર ટાઈમ જ સાયકલ ફરતી હતી હવે છ ટાઈમ ફરવા લાગી છા ચોવીસ કલાકમાં. એટલે સારા વધે છે કોઈન અંદર હા ઉભી રહી ગયા બેસી ગયાતા. કા હા બેસી ગયા બધાં. હા હા.
બેસી ગયા તો કઈ અવાજ નહી આવ્યો. ટ્રેનનો તો કશો અવાજ નહીં આવ્યો.
અચ્છા ટ્રેનમાં બેસી ગયા છે ને તમે તો તમારા બાજુથી તમે એકલા જ આવો છો ને? હહ હવે અવાજ કટ થવા લાગ્યો છે. તમારા બાજુથી તમે એકલા જ આઓ
ના એક બે અંજલી છે ઉમર ગામથી બાકી તો બધા વાપી, વલસાડ.
અ હહ તમને ખબર પડ
હહ
વનમાં કોઈ નવી એન્ટ્રી આવી છે, નવા સ્ટુડન્ટો આવ્યા છે?
પૂછ્યું નથી હવે કાલે જાણ થાય એટલે ખબર પડે, એમે વનમાં આવ્યા કે નહી ખબર નઈ.
હમ હમ હમ હમ હમ હમ.
હવે ક્લાસ એમ એ વનનું ક્લાસ બંધ કરવાના હતા એમ કેતા હતા પછી ખબર નહીં ચાલુ કરે તો.
વનવાળા ચાલુ કરવાના છે એવું કે છે?
નહી બંધ કરવાના હતા પછી ખબર નહીં હવે એડમિશન કરે તો એમ
હા એજ ને એમ કેતાતા મેડમ. હા હા એટલે હજુ તો પણ તમારા પછી જ આવશે એ તો એડમિશન તો થશે તોય હજુ વાર લાગશે.
બરાબર